ના.
જય શ્રી કૃષ્ણ.
હમ બસ એકદમ બસ જો હા પતી ગયોમ હા એક્ઝામ. વેકેશન ચાલુ થઇ ગયું અને ઘર કામ પણ ચાલુ થઇ ગયું.
તો હવે ઉનાળાની તૈયારી
હ નાળના વેકેેશન તૈયારી.
ઉનાળા માં તમને શું લાગે જ છે છે તો છોકરાઓને સાથે આપડી કામો વધવાના છે કે ઓછા થવાના?
અરે આજ જેમ વેકેશન શરૂ થાય એમ લગ્ન સિઝન છે અને છોકરાઓનું વેકેશન અને આપણું કામની પણ સીઝન ત્યારે જ ચાલુ થાય છે, તો આજના આપણે ઈસ્ટો વાત કરીએ કે વેકેશનની અંદર જે ફંક્શનને બધા આવે છે તો સાથે સાથે કામ પણ સાથે લેતું આવે છે. બધી મસાલાનીને અનાજ ભરવાની સીઝન પણ ત્યારે જ ચાલુ આવે છે તો આજે આપ આ ટોપિક ઉપર વાત કરશું.
હા સારી ચાલશે આપડે આ ટોપિક પર આપણે આજે વાત કરીએ. તો તમારું શું તૈયારી છે આ કદ. ઉનાળા માં તમે કેવા મસ મસાલા બનાવવાના છો પછી અ અનાજ વગેરે. પાપડ એવું કઈ બનાવો છો તમે.
હા અમે પાપડને પહેલાં કરતાં તો અત્યારે તો ઓછું કરીએ છીએ બને તો રેડીમેડ લઈ લે પણ એક સાબુદાણાના પાપડ છે ને એ અમે બનાવીએ છીએ ઘરે અને પેલી ચોખાની સેવ ને એવું બનાવે ને એ થોડું અમે બનાવીએ છીએ ખીચું બનાવીને કરે ને એવું અમે થોડું ઘરે. કરીએ છીએ આમ તો બધું બને ત્યાં સુધી બહારથી જ લઈ લે છીએ પણ પહેલાં અમે આવું બધું બહુ કરતા પહેલાં આવું જે રેડીમેડ કોઈ વસ્તુ મળતી નહીં ને એટલે ઉનાળામાં જેવું વેકેશન પડે એટલે તરત અમારે એ સિઝન પણ ચાલુ થઈ જાય પહેલાં બધા મસ્ત મસાલાનું સ્ટાર્ટ થઈ જાય પેલા મસાલા બનાવી લઈએ મરચું બહાર દળાવવા જવાનું પહેલાં મરચાં બહારથી લઈ આવવાના અને પછી એનાં પહેલાં ડીટીિયા કાઢવાના એ પ્લાસ્ટિકની થેલી પહેરી અને એના ડીટીિયા કાઢે એમ કે એમને એમ ખુલ્લા હાથે કરે તો હાથમાં પછી બહુ બળ બળતરા થાય જલન બહુ થાય છે એટલે પછી એવી રીતે કરતા એટલે મરચાંનો પાવડર બનાવીએ ધાણા પાવડર બનાવીએ પછી હળદર બનાવીએ પછી સાથે સાથે રાય જીરું છે મેથી છે હિંગ છે પછી તજ લવિંગ તમામાલપત્ર આવું બધું અમે એક સાથેથે બાર મહિનાનું લઈ લઈએ એ પતે એટલે પછી ઘઉંની સિઝન ચાલુ થાય ઘઉં ચોખા બાજરા ચણા ડાળ ખાંડ આવું બધું બાર મહિનાનું લઈ લઈએ. હાહા
હાહા તો તમે ખાંડ ને બધું જ ભરો છો
હા હા કાંડે લઈ લઈએ એક સાથેથે લઈ લઈએ તો થોડી સારી પડે ને પચાસ સો કિલો લઈ લઈએ.
હાહા આટલી બધી.
હમ હમ હમ હમ હ. અહિયાયા એવું હવે નથી કરતા પણ પેલા અમે એવું. કરતા હતા અત્યારે તો પંદર કિલો દસ કિલો એવી રીતે લઈ લે છીએ તો બે ત્રણ મહિના સુધી નિરાત્રે ને એવી રીતે કરએ છ છે પહેલાં અમે એવું કરતા કે બધું જ લઈ લેતા લસણ ડુંગળી પણ લઈ લેતા બાર મહિનાની. એક સર. કેમ કે પેલા જગ્યા પણ મોટી હતી ને સ્ટોર કરવાનું જગ્યા વધારે હતી અને ચોમાસામાં ને એમાં પછી એ બધી વસ્તુ મળતી નથી એટલે કોઈ પણ વસ્તુ એ બધું દસ પંદર કિલો પછી કેમ કેમ સાફ સફાઈ કરવાની વ્ય કેશનની સાથે કામ તો હોય આપે ઘરે આવ્યા હોય હા એટલે સાથે સાથે એ કામ પણ શરૂ થઈ જાય. તમે શું કરો વેકેશનમાં આવી રીતે.
મારે પણ એવી રીતે છે તૈયાર લાવું છું પણ આ વખત તો બધાને જોઈ ને મારા મને પણ ઉત્સાહ થું કે કઈક નવું બનાવું હું પણ ઘણા વરસ પેલા લગ્ન પેલા મમ્મી ના ઘરે બધું બનાવ અને હમણાં તો ઘણા વર્ષથી ક બનાવ પછી પછી મેં આજ જે બટેટાની વેફર બનાવી કે ચાલો હમણાં તો આપડું અ અધિક મા એ આવશે ઉપવાસ વગેરે શરુ થઈ જશે. તો પછી પછી મો.. મોરી વેફર બનાઈવી. પહેલી વાર આજે તો ઘણું સારું લાગ્યું કે આપડે જાતે તે પણ બધું બનાવી શકીએ. જગા છે. હવે શરૂઆત તો કરી. જમે.
હમ. એક સાથેથે બધા મળીને એકલા એકલા બનાવોને તો ટાઈમ લાગે છે. પણ શું છે આ વેકેશનની સાથે જ બધી સીઝન ચાલુ થાય છે ને તો ત્યારે ઘણા લોકો હોય છે. જો બટેટા ની કતરી આવી રીતે બનાવીએ છીએ ને તો એને ગરમ પાણીમાં બોઇલ કરીને પછી ટેરેસ ઉપર કે બહાર ફળિયામાં અને એમ તડકામાં સુકવવા જવાની હોય તો એક જણથી મેનેજ ન થાય. બે ત્રણ જણએ તો શું છે એક જણ એને પાણીમાં બોઈલ કરે અને પછી બી એને બીજા જણ કાઢીને આપે એટલે ફટાફટ એને બહાર તમે પ્લાસ્ટિક કે સાડી કે એવું કંઈ પાથર્યું હોય તડકામાં તો એના પર તમે ફટાફટ ગોઠવી શકો છો. એક જણ કરે ને બીજું લેવા જાય તો એ બે ત્રણ જણા હોય તો થઈ શકે છે. એક જણ કરે ને તો શું થાય છે બધી તૂટી જાય છે. પ ગરમ પાણીમાં બોઈલ થતી હોય ને અને એકદમ પતલી. કાતરી હોય છે એની ચીપ્સ એની તો એ તરત તૂટી જાય છે એવું થાય છે એટલે આ વેકેશનની સાથે જે બધી સિઝન ચાલુ થાય છે ને એનું કારણ જ એ છે કે નાના છોકરાને આ કામ કરવાની મજા પણ આવે છે.
આ છોકરાઓને ટાઈમ પાાસ થઈ. જાય, નવું શીખવા મળે ને આપણે કામમાં સહારો થઈ જાય. એ બેફર બનાવી તો એ છોકરાઓને લાલચ આઈપી કે તમે આજે આ બનાવશો આજે આપડે આ ખાશું. તો શું કે આઈસ ક્રીમ ખાશો. તો ફટાફટ છોકરાઓ જલ્દી ઉઠ મદદ. કરવા આયવા તો સારું લાગય્યું કે ચલો એ મારું કામ પણ અડધું થઈ ગયું છોકરા ની મદદ થઈ ગઈ. મને.
હમ હમ. અત્યારે એમાં એવું સે કે ચોખાની સેવ કે ચોખાના પાપડ પાપડ નહીં પણ સેવ જે બનાવીએ છીએ ને, તે પેલું સંચામાં નાખે ને ખીચું બનાવીને. તો છોકરાઓને એની ચકરીને સેવ. બનાવતા શીખવાડીએ તો છોકરો ને સંચો ફેરવવાની મજા આવે છે. તો એ લોકો હોશે હોશે એવું કરી દે છે તો છોકરાઓને ટાઈમપાસ થાય અને એને મજા આવે આપણું કામ પણ થાય છે.
એ સાચે છોકરા આમ તો એક્ટિવિટી એ તો ચાલતી હોય પણ આપણા ઘરની પણ એક કલા એ રીતે આપણે શીખાવે છે ને એને. કામ પણ આપણું અડધું થઈ જાય છે. તો એ શીખવાનું પણ છોકરાને મળી ગયું.
વેકેશન છે આપડે બધું એક સીઝનનો મહિનો જ છે. એમાં બધા ફેસ-ફેસ્ટિવલ તો ઓછા આવે બધા આવું લગ્ન જનોય ને એવું બધું પણ આવે આવી. તે ઘરનું કામ પણ એટલું જ નીકળે છે. આખા વર્ષની સાફ સફાઈ ત્યારે જ કરવાની થાય છે. બાર મહિનાની બધી વસ્તુ ભરવાની એટલે તમારે મોટા પહેલાં ટીપ હોય ટાંકી જે કહે છે, એ બધું સાફ સફાઈ કરી એમાં ઘઉં ભરવાના ઘઉંને એરડિયું દેવાનું અને પછી. જે એને જ્યારે જરૂર પડે એમ પાંચ દસ કિલો કાઢી અને એને ચકીમાં પીસાવવા જવાનું. આવું બધું હોય છે એવી રીતે બાજરાનું પણ એવું હોય છે ચોખા પણ અમે લઈ લઈએ છીએ. એક સાથે જ તે પછી ઘડીએ ઘડીએ લેવા હવે નથી કરતા એવું, પહેલાં એવું બધું કરતા એટલે વેકેશન્સની સાથે જ. શું છે આ બધી સીઝન ચાલુ થઈ જાય. મસ અથાણા પણ ત્યારે જ બનાવીએ અમે અથાણામાં બહુ બધી વેરાયટી હોય છે. કેમ કે વેકેશન છે, ઉનાળો છે તો કેરીની સિઝન પણ ત્યારે જ આવે છે. કાચી કેરી. તો અથાણાય ત્યારે બનાવણું થાય છે.
એકદમ સરસ જ છે. કે વેકેશન. પણ એવા સહી સમય પર આવે છે. કે આપડું કામ પણ બેલેન્સ. સ રયે અને છોકરાઓ પણ બીઝી રયે. અને બધું આ આપડે ભરીયો શકી છે બધું સામાન. ન તો એ લોકો ના સ્કૂલનો ટાઈમ સાચવો, એના ક્લાસ નો ટાઈમ સાચ ચવતા. તો હવે ઘરે હોવા જ હોય સાથે. તો આપડું બધું કામ થઈ જાય. બધા મસાલા ભરવાનું ચાલુ થઇ ગયું. છે મારું પણ એનો વેગ. અ. કાલે બેફર ની તૈય ખીચા પાપડ ની તૈયારી કરશું. એના માટે થોડુંક મને ગાઈડ. કરો તો મને સમજ નથી પડતી કેવી રીતે બનાવ છો.
એટલે કેતો મને તો બહ આઈડિયા નથી મારા સાસુ ને બનાવે છે. લોટ તો ખાલી ગરમ પાણીમાં ચોખાના લોટમાં નમકને એવું કંઈ નાખીને કરે છે અને સ મીઠુંને એવું મને બહુ આઈડિયા નથી પણ એ ચોખાના લોટ. ચટમાં કઈક મસાલા કરીને કરે છે જીરા ને એવું નાખીને એમાં.
હા બરાબર છે મે પણ એમ જ કરું પાણી ઉકાળીને એમાં લીલો મસાલો જીરું તલ અને ખારો અને મીઠું લખી દેને. પછી એમાં સરસ ઉકાળ આવે એના પછી લોટ લખી દેવ ચોખા ન. અને એને મસ્ત. હલાવી દી એ. મિક્સ કરી દે સરખું સરખું એને જેટલું મસડે ને એટલા સરસ. એકદમ સોફ. વાલા પાપડ તો એમાં વણવામાં આપડને તકલીફ નહી આવે ને અને હમણાં તડકો પણ એટલો સરસ છે ને. કે જે પણ બનાય છે તરત જ એક જ દિવસમાં સુકાાય જાય છે.
હમ હમ બરાબર છે. હેલો.
હલો. તમારી તૈયારી ચાલુ છે.
અવાજ આવે છે.
હા મને અવાજ આવે છે.
અચ્છા અચ્છા ઠીક ઠીક હા હા. અથાણા પણ અમે ત્યારે જ બનાવીએ છીએ હા. તો આ તમે ખીચયા પાપડ ની વાત કરી ને ના ના હજી તો બનાવે નથી. હવે બનાવવાનું છે પણ કાચી કેરી તો આવી ગઈ છે હવે પણ હમણાં થોડા કામમાં હતા તો બનાવ્યા નથી પણ આ વેકેશનની અંદર અથાણા બનાવવાની પણ સીઝન છે ને. થ મેથીના અથાણા બનાવે મેથીના કુરિયાના અથાણા બનાવે ને સાંભાર બનાવે ને એવું કરે ને.
બરાબર.
હમ હમ.
તો આ વખત તો મેં કાચી કેરી લઈ આવી મેં કો અઠાણા તો આપડે દર વખત બનાવીએે. તો આ વખત મેં ઘરે કાચી કેરી નું આમપના બનાવવાનું ચાલુ કર્યું તો જયારે મેં સર્ચ કર્યું તો જોયું તો કેટલું સરળતા તે બની જાય છે. કાચી કરીને ફક્ત બા પને સીટી પાયડી. એને એનું બધું રસ પલ કાઢી દીધું. અને મિક્સી માં ગ્રાઇન્ડ. કરી દીધું એમાં થોડું ગોડ.
હમ્મ.
સાકર વધારે પડતું ને ગોળ વધારે પડતી વાપર પડે. અને એ બનાવીને સ્ટોર કરી દીધું. હવે કોઈ પણ આવે એને આપે ગરમીમાં આવે ને ઠંડુ જ ચીલડ આમપન્ના આપું છું તો એટલું ફ્રેશ લાગે છે. પુદી ના સાથે લખીને આપું એમાં અને ઠંડુ ઠંડુ પીય જ કરાઓ. એ હેલ્ધી પણ છે અને ઘરનું બનેલું. છે. તો આમ પણ પણ તમે પણ ટ્રાય કરો સરસ બને છે.
અચ્છા હા, હા, હા, તો હું ટ્રાય કરીશ એક વાર પેલા તો બધું ઘરેજ બનાવતા હતા ને જે કઈ આપડે અત્યારે બધું બહાર ઈન્સ્ટન્ટ મળે છે એવું તો કઈ હતું નઈ. આજે ખીચયા પાપડ છે, અથાણા છે, કે ચોખાની સેવ છે, સાબુદાણા પાપડ છે, આવું બધું પેલા ઘરે જ બનાવતા ને કોઈ ગેસ્ટ આવે આપડા ઘરે તો એને ચાની સાથે આજ બધું ફ્રાય કરીને આપતા. અત્યારે તો બધા ઈન્સ્ટન્ટ બધા નાસ્તા બની ગયા છે એટલે એવું લઈ આવે છે, બાકી પહેલાં તો આવું જ હતું અમે લોકો નાના હતા ત્યારે એમજ કરતા, આપણા ઘરે કોઈ આવે તો એને જે સેવને સાબુદાના પાપડ જે બનાવ્યા હોય એ ચાની સાથે આપી દેતા હતા નાસ્તા માટે ને એવી રીતે.
બરાબર છે. હવે એના લીધે જ હું હવે છોક છકરાઓ ઘરે છે તો મે કહ એ લોકોને પણ થોડું શીખાવવા શીખવા મળવું જોઈએ ને, એટલે મેં બધું બનાવાનું ચાલુ કર્યું તો અવે છોકરી પણ મા રી મદદ કરે છે. ખાતેે અને હવે આ વખત મારું જોવાનું સું તો બહુ જ સરસ જશે. કે બધું ઘરે જ સ્ટોર કરી દઈશ નો આ વગર મારે બાર થી વાર વધારે કઈ લાવવાની બાર જિલ્લા આવએ છે એમાં પણ પાછો મે સું હોય કેવી રીતે? વાપરેલું હોય ક્યારેક ઉપવાસ હોય તો ઘરનું સારું કેહેવાય તો સારું લાગ્યું તમારી સાથે વાત કરીને હજી કઈ હશે તો આપડે પછી મને બત જો બીજું શું આપડે કરી શકીએ
હા હા હા હા ચોક્કસ ચોક્કસ
ચાલો આવજો જય શ્રી કૃષ્ણ
હ
જય શ્રી કૃષ્ણ.